કેમાં
હા બસ બસ મજામાં બસ બોલો શું ચાલે છે શાંતિ બહુ દિવસે ફોન કર્યો
હા બસ અમે બી મજામાં એટલે આ ફાસ્ટ તમે જો લોકોનું જીવન કેટલું ઊગતા વળું ફાસ્ટ થઈ ગયું છે
બઉ જ કોરોના આજે આપણો ટોપિક છે પ્રવાસ અને ગુજરાત ના સ્થળો ઉપર આપડે ચર્ચા કરવાના છીએ
હા એટલે તમે ખુબ સારો ટોપિક પસંદ કર્યો કારણ કે આ ટોપિક એવો છે કે જે જીવનમાં અને ખુબ જ ઉપયોગી આવે એવો ટોપિક તમે પસંદ કર્યો
અને અત્યારે કેવી લાઈફ થઈ ગઈ છે દોડધામ જોબ બધું ભણવાનું કરવાનું બધું આ બધી દોડધામમાં આપડણે થોડોક ટાઈમ કાઢીને ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે મહિને ચાર મહિને છ મહિને વરસમાં એક વાર પ્રવાસ કરવા જેવ છે એ બાને આપણને બધા સાથે રહેવા મળે છે બધાના સ્વભાવની ખબર પડે છે આપણને મનમાં શાંતિ મળે છે આનંદ મળે છે અને પ્રવાસ વસ્તુ એવી છે કે ખુલ્લી હવામાં જાણે આપણે એમ ઘર બાર બધું છોડીને ચિંતા છોડીને આપણે બ એક સાથે એન્જોય કરી શકે છે એનો આનંદ તો જે પ્રવાસે જાય ને ફેમિલી સાથે બધા એન્જોય કરે એની જ છે પ્લસ તમે કઈ જગ્યાએ જાઓ છો એ પણ બહુ મહત્વનું છે એનાથી પણ તમને આનંદમાં ખાસો ફેર પડે છે પ્લસ આપણા ગુજરાતમાં પણ ઘણી બધી જોવાની જગ્યાઓ છે કે આપણે અહી અમદાવાદમાં જ પોતે આપણે જાણીએ છીએ કે કાંકરિયા એટલું જૂનું છે જાણીતું પણ હવે પહેલા કરતા તો એટલો સુધારો મોદી મોદી સર ગુજરા નરેન્દ્ર મોદી એટલી બધી સુવિધાઓ કરી દીધી છે કાંકરિયામાં જો પણ એટલી ગંદકી રતી તો ચોખ્ખું કરી દીધું છે પછી ચગડોળ મ્યુઝિયમ આત એ બધું એટલું ડેકોરેશન ને બધું નવી નવી વસ્તુ ઉમેરી છે અત્યારે બધા બહાર થી પણ આવે તો કાં કરીએ રિવરફ્રન્ટ તો રિવરફ્રન્ટ પણ ખાલી કહેવાય રિવરફ્રન્ટ પર આમ એટલી શાંતિનોો અનુભવ મળે કે ત્યાં એકદમ ખુલ્લી હવા આજુબાજુ પાણીનો અવાજ ખળફળ ખળફળ વહેતી નદી જોયા જ કરી જોયા જ કરીએ આમ મન એટલું શાંત લાગે છે ને બહુ મજા આવે છે ખરેખર
લોકોનું જીવન ખૂબ જ ફસ્્ટ અને ઉટાહળું થઈ ગયું છે હવે તમે કોઈ બી નોર્મલી કોઈ બી માણસને જશો તો એની જોડે કશું ટાઈમ નથી કોઈને બ વાત કરીએ કે અહીંયા જવું છે અહીંયા જવું છે એટલો ટાઈમ નથી એટલે મા રસ માં એક ની બે ત્રણ વા તો તમારે અલગ અલગ નવા નવા સ્થળોએ પ્રવાસ કરવો જ જોઈએ કારણ કે આ પ્રવાસ કરવાથી તમને ત્યાંના લોકો ત્યાંની પરિસ્થિતિ ત્યાંની રહેણી કરણી ત્યાંનું જીવન ત્યાંનું ભોજન આ બધું બ નવી નવી જાણકારી મળે છે તે આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે અને આપણી આ ફાસ્ટ લાઈફ કોઈને આપણી સાથે હમણાં ટાઈમ નથી એમાં તમે બહાર ફર જાાવશો તો તમારું માઈન્ડ એકદમ ફ્રેશ લાગે છે એકદમ ફ્રેશ થઈ જાય છે તમને એકદમ આનંદ આવે જે નવી નવી સ્થળો જોવા મળે છે એટલે પ્રવાસ ના કરીશ ને તો તમારે વરષમાં બે ત્રણ વાર તો કશે ને કશે ફરવા જવું જ જોઈએ અને ગુજરાતના સ્થળોની વાત કરું તો ગુજરાતના અલગ અલગ જિલ્લામાં તમે જોશો અલગ અલગ તમે જે વાત કરી કાંકર આ રિવરફ્રન્ટ છે પછી હમણાં અટલ બ્રિજ બન્યો છે અમદાવાદમાં એ બી ખુબ સાબરમતી નદી ના કિનારાની ઉપ બને છે એટલે આ બધી કેવી એવી સુંદર જગ્યા છે બીજી હું વાત કરી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા કેનાલ ના કિનારે આવેલું આ સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ છે લોખંડી પુરુષ જેને કહેવામાં આવે છે એટલે એકદમ ખુબ જ ચું સ્ટેચ્યુ બનાવવા આવ્યું છે નર્મદા નદી ના કિનારે ત્યાં બી ઘણા ગુજરાત ના લોકો બધા દૂર દૂર વિદેશ વિદેશ થી આ સ્ટેચ્યુ જોવા આવે છે અને ત્યાં બી મ્યુઝિયમ બધી ઘણી સુવિધા છે એટલે ગુજરાતના તમે સ્થળોની વાત કરો તો એમ ઘણા બધા છે અને તમારે આ બધા સ્થળો એક વાર તો આવું જ જોઈએ.
અમે વેકેશન માં આપી જાણી પયર જઈએ ત્યારે અમે બધી બહેનો ભાઈઓ બધા ભેગા થઈએ છીએ ત્યારે પણ કઈ કઈમ ચાલો બધા ભેગા થયા છે બધા પોતપોતાની ગાડી લઈને આવે છે તો આપડે ક્યાં બેઠા-બેઠા એ જ નથી કરીએ કે ચલો આપડે કઈક પિકનિક ગોઠવીએ કશે અને જે જગ્યાએ પણ જઈએ ને એ જગ્યાએ આપણે જે વસ્તુ ફેમસ છે અને શોપિંગ કર તો કોને ના ગમે બધાને કે આ જગ્યાએ આ વસ્તુ ફેમસ છે તો આપણે ત્યાંથી પણ એ વસ્તુ ખરીદીએ છીએ ને ઘરે આવ્યા પછી પણ એ જોઈએ તો કે આ વસ્તુ આપણે બધા સાથે ગયા હતા ત્યારે આપણે આ વસ્તુ અહિયાંથી આટલા ભાવમાં ખરીદી હતી ત્યાં એનું આ રીતનું ટ્રેન્ડ છે એની આ રીતનું પ્રખ્યાત છે કે આ જગ્યા એવી છે આ આની સાથે આ રીતે જોડાયેલી છે. કચ્છ છે તો કચ્છમાં પણ બાંધણી આ બધું રીતે જોડાયેલી છે. આપણને એ બધું ગમે છેને જોઈએ છે એમ તેને બરોબર છે ત્યાં સફેદ ગ્રાઉન્ડ પણ છે તો ત્યાં સફેદ ગ્રાઉન્ડ બી આપણે જોવા ગયા હતા તો ત્યાં પણ બધું એન્જોય કરતા હોઈએ છીએ છે એમ તો એ સફેદ રણ માં કેટલી મજા આઈ જ કે આમ ખરેખર મસ્ત ફરવાના સ્થળો બધા બનાયા છે ને કર્યા છે એમ
હા એટલે બીજા એક ગુજરાત ના સ્થરની વાત કરું પાલીતાણા પાલીતાણા આમ જ સાંભળશ તો નામ સાંભળશે તો ત્યાં ડુંગરો છે પછી એમ જઈને તીર્થ કહેવાય છે પાલીતાણાને સરસુંજય ગીરિના એટલે ત્યાં હું કહીશ કે પા ગત્યાં તમારે ચડવા પડે છે ત્યાં ઉપર જૈન ધરમ ના ચોવીસ પહેલા તીર્થંક શ ઋષભદેવ ભગવાન ત્યાં બિરાજમાન છે અને ત્યાં બી જોશો તોઉંચા ઉંચા ડિંગરો ઘણા બધા દેરાસરો ત્યાં બી ખુબ જ સુંદર સુંદર સ્થળો છે એટલે તમે બીજા શેખ સ્થળની વાત કરો કે ગિરનાર જુનાગઢમાં આવેલું છે ત્યાં તમારે દસ હજાર પગ ત્યાં ચડવા પડે છે ઉપર ત્યાં જૈન ધર્મ ના શ્રી દેમનાથ ભગવાન બિરાજમાન છે ત્યાં બી તમને એવું જ લાગે અને ત્યાં તો હવે રોપવે બી લાગી જશે એટલે કોઈને ચઢાઈ ને ઉપર જવું હોય તો રોપવે ની બી સુવિધા છે ત્યાં ઉપર થી જોશો તો ઊંચા ઉંચા ડુંગરો અને ખુબ જ એકદમ સ્વર્ગની અનુભૂતિ થાય એવા એવા સ્થળો છે અને ત્યાં તમે ઉપર જશો તો વાદળામ તમારી નીચે ચાલતા હોય એવો અહેસાસ થાય છે એટલે આવા સ્થળો પર તમારે વર્ષમાં એક બે વાર તો જવું જ જોઈએ એટલે આવા ગુજરાતમાં તમે જોવા જશો તો તમને ઘણા બધા સ્થળો જોવા મલ્સે
અહી ગાંધીનગરમાં પણ અમદાવાદમાં પણ મ્યુઝિયમ અ અક્ષરધામ ની એટલી સરસ વ્યવસ્થા છે કે જે આમ વેકેશનમાં તો હાઉસફૂલ અક્ષરધામ છે આ છે ગાંધીનગરમાં બી બધા પથિકાશ્રમ ત્યાં આગળ બધા એમ જ છે પ્રાણી સંગ્રહાલય નાના છોકરાઓને ફેમિલી લઈને સાથે આવે છે પણ મોટાઓને પણ એટલી મજા આવે અક્ષરધામમાં પણ નાના છોકરાઓની સાથે સાથે મ્યુઝિયમ છે આ ફરવાનું છે એમાં જઈનું તમારા લાયક તમારા ધર્મ પ્રમાણે ખાવાનું પણ મળી રહે છે ને ફરવા નો પણ મળી રહે છે ત્યાં એન્જોયમેન્ટ ગાર્ડન છે એટલું મોટું કે આપડે બેઠા હોઈએ ફેમિલી સાથે ઘરેથી કોઈ ગેમ લઈને જાઓ કશું પણ નઈ જાઓ તો તમે ત્યાં પ્લે કરી શકો છો રમી શકો છો એટલે એનો પણ કઈ આનંદ વરજ આવતો હોય છે એટલે બહુ જ મજા આવે છે એટલે તો હંમેશા ગોઠવવી જ જોઈએ આપણા મનની શાંતિ માટે આ એક રિયલ દવા છે તમે કુદરતી હવા લેવા માટે સવારે યોગા કરવા જાવ પણ ફેમિલી સાથે તમે ફરવા જઓ નવા નવા પ્રવાસમાં સાજાશો બધા ગામોમાં જાઓ એટલે તમને આનંદ મળે નવી-નવી વસ્તુઓ જાણવા મળે ત્યાંની આબોહવા ખાવા પીવાનું બધું જાણવા મળે કે કઈ કયા ગામ ન કઈ શું પ્રખ્યાત તમે લઈને પણ આવો એ કઈ ની આખી જિંદગી એ વસ્તુ આપણને યાદ રહી જાય છે કે આપણે અહીયાં ગયા તા અહિયાંથી આ વસ્તુ લાવેલા એટલે આપણે અમે ગુજરાતીઓ તો ફરમાં બો જ હ હોય જ છે કે સેટરડે સન્ડે આવે એટલે ફરવા ઉપડી જ જવાનું બસ.
સંડે પછી અલગ-અલગ તહેવારો આવે એમાં બધાને હૃદય હતો ત્યારે અમુક લોકો બાર બાર ગુજરાતના અલગ અલગ જે સુંદર સુંદર સ્થળો છે ત્યાં એ લોકો મુલાકાત લેશે અનેને હું કહીશ કે કો આપડ કોઈ બી ઉંમરની વ્યક્તિ હોય નાની હોય મોટી હોય કોઈ બી ઉંમરની વ્યક્તિ હોય એનું જીવનમાં પ્રવાસનું મહત્ત્વ ખુબ જરૂરી છે કારણ કે પ્રવાસ એવી વસ્તુ છે જો તમે ઘરની બહાર નહીં નીકળો તો તમને બહારનું નોલેજ ને બધું જાણવા નહી મળે. એટલે તમારે પ્રવાસ બહાર કરવો જ જોઈએ હું એનાથી કહીશ કે તમારે જનરલ નોલેજ વધારે તમને કીધું કે ત્યાં બધાની જાણકારી મળે ત્યાંનું શું ફેમસ છે આપણે ઘરે બી લઈ એટલે પ્રવાસ એ વસ્તુ છે જીવનમાં કે આપણે જ્યાં જ્યાં જઈએ જેટલી વાર જઈએ એટલી વાર ઓછી કહેવાય કેમ કે આપણે એટલે આખા ગુજરાતમાં એટલા બધા સ્થળો છે અમુક જ એવા હશે કે જે લોકો બધા સ્થળે ગયેલા હશે કારણ કે આટલા બધા સ્થળોએ જવું એટલે તમારે દર વર્ષે કે ચાર પાંચ વાર જવું પડતુ હશે, એટલે હું કઈશ કે આપડો પ્રવાસમાં ખુબ જ આનંદ આવે છે ગુજરાતના તમે એક એક સ્થળો જે બધા બનાયા છે એનો કઈ આનંદ જ અલગ હોય છે બીજા સ્થળોની વાત કરું સુરત છે બધામાં બી ઘણા ઘણા સુંદર સ્થળો બનાયલા છે ગુજરાતમાં તમે જોવા જશો તો
આ સુરતની વાત કરો દક્ષિણ ગુજરાતમાં તો વલસાડમાં તિ્થલ છે, દરિયા કિના હવે લોકો દરિયા કિનારે પણ જવાનું એટલું પસંદ કરે છે કે ત્યાં એકદમ ઘોઘાટ નહીં શાંતિનું જીવન ફરવાનું બેસવાનું મોજા આવતા હોય એને અનુભવવાનું એની એન્જોય કરવાનું આ બધી પણ એક લાઈફમાં માણવા જેવી વસ્તુ છે લોકો એનો એટલો આનંદ મેળવે છે એટલે વારે ઘડી દીવ છે અ પછી આ પાવા સોમનાથ ના દરિયા કિનારે છે દીવનો દરિયા કિનારો છે માંડવી કચ્છનો દર બધા જ્યાં જુઓ ત્યાં બારે મહિના તમને ફૂલ અને અમુક ફેમિલીમાં તો એવું જ છે કે ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશન આવે એના પહેલા જ પ્લાનિંગ થઈ જાય ટિકિટ થઈ જાય ફેમિલી સાથે પંદર વીસ જણાનું અને જાતે જ બધા ફરે કરે ને એન્જોય કરે છે દસ પંદર દિવસ ઘર બંધ કરીને બસ નીકળી જ જવાનું હવે તો એટલો ફરવાનો પહેલા તો દિવાળી હતી તો બધા ઘરે ઘરે જતા એકબીજાના ઘરે જતા પગે લાગતા મળતા કરતા ને હવે કોવું રહ્યું જ નથી.
હા એટલે હું કઈ પ્રવાસ અને ગુજરાત એવો ટોપિક કે આપણે જે લઈ લમ ભાઈ એટલો ઓછો છે આપણી જોડે સમય ની મર્યાદા હોવાથી હું છેલ્લે એ કહીક આપની સાથે વાત કરવામાં ખૂબ આનંદ આપડે બીજા કોઈ નવા
હ જાણવા મળ્યું અને બહ સરસ ટોપિક હતું થેન્કયુ